હલો.
હલો.
બોલો કેમ છો?
હમ હલો
હા, બોલો, કેમ છો
તમારો અવાજ ની હભડાવતો
હા હ બીજું શું ચાલે
બસ કઈ નહી, બસ આરામ
અચ્છા બસ હવે તો મેગોની સિઝન આવી ગઈ, મેગોની સિઝન હ જવાની
હમ મેંગોની સીઝન હવે પતવામાં આવી ગઈ
તો પછી આ મેંગો ના મજા લીધા કે નહી લીધા
હો, બહુ સારા અમધ મજા આવી ગઈ વખતે, તો આ વખતે મેગો એક દિવસ ની છોયડા ખાવાનું કેરી
એ તો પાટી ને પાટી લઈ લે આમને તો બવ હારી રેય
હા, ની અમને તો કચ્ચી પકોવીને ખાઈ અમને તો સારું લાગે
હમ, તમે તો ખેતરમાંથી લાવતો હોય
હા, અમારે તો વલસાડ એ બાજુ
હમ, કેમ કે એમ તે બાજુ બો વાડી જ બો રે આમની વાડી પછી, ચીકુ વાડી બો બે ત્રણ વાડિયા છે
અમારે તો દર વર્ષે બધી આમ ગામડાતી જ આવે
એજ ને, અને તે બાજથી હારૂબી આવે આમ બો મીઠું બો લાાગે એ.
તે ત્યાંની કેરી ખારી તો એમ લાગે કે ભાઈ હા ખાતા છે.
હમ મજા આવી જાય પછી એવું લાગે કે ભાઈ બધું સીઝનની રે તો ચાલે પણ આમ મળી જાય તો સારું રહે એવું લાગે પછી, આમ જયારે ખાય ત્યારે.
હમ એતો છે. હમ. આમાં તો હું બધી આવે કેસર આપાુસ રાજાપુરી આમ બધી નહી આવે અમારે તો આમ ફિક્સ, બાકી ખાવાડા તો બધી ખાય પણ અમને તો કેસરને આપાુસ રાજાપુરી અમારી બધા ફેવરેટ.
ઓહ હો હો આપુસ હમણાં શું ભાવ ચાલતું છે?
બસ હમણાં હમણાં તો ઓછા થઈ ગયા ગયા, મતલબ પેલા આવી રીતે હતી કઈ બારસો, કઈ આવી હતી. તેરસો.
બહ મોંગી આવે આપુંસ બી. અને ખાવામાં બો મજા આવી જાય હાપુસ નો.
હમ એતો છે.
અમાર તો કઈ નઈ અમે પોતે લઈ લે. ઘરના છે અમારા તો.
અચ્છા, હ ની આમ તો છે મારે તો આમ ભાઈ ના દોસ્ત બી છે. એ યાવે ત્યારે લઈ આવે. પણ એમનું શું મે એન્ડ મા આવે એમ.
હમ તેજને.
હા ટાઈમે અમારા એટલા ની નીકળયા.
અચ્છા.
હમ્મ.
ના કે કેરી બી બધ સારી આવી કઈ આ ખર ખરાબ ની હતી, ગયા વખતે તો રાજાપુરીમાં બી આમ બહ એ થઇ ગેલું.
હમ, કેમ કે ગયા વરખથી વરસાદ ચાલુ થઇ ગેલી ને.
હમ એટલે તો આ વખતે તો કોઈ બગાડી આ વખતે ફળ બી સારું આ મોટા મોટા ફળ હતા.
હમ. રાજાપુરી આચાર માટે બહ હારી આવે.
હમ.
બોલો.
એજ ને. કમાલે. અમારે તું પછી ખેતરમાંથી લઈ આયે જેટલું લે ખાવું એ. બાકી તો બીજું કઈ નઈ વેચી કાઢે. હમ ઘરના જ ર રેય ને તો વચી કા બાર કે પછી
અમારે પેલા લા બે મન પેલા લાવલા મા ત્રણ મન લાયવા. આમમ કરતા, છ સાત મન તો આવી ગઈ.
એ મન માં વીસસ કિલો આવે ને લગ
હા એક મણમાં વીસ આવે.
મેં એક બે વાર મારુ મામાની ઘેરે ગેલો ને.
હમ.
ત્યારે મારા મામાની ગરીબી હતી એ પાારટી જ લઈ આવેલા હતા મામા એ લોકો.
અચ્છા.
મને કે કે ભાઈ એટલે ખાય તો મેં તો દો ખાધેલી છે એટલે મને ફાવતો હવે.
સ્ટોર વગેરે નહી કરવાવામાંડ તો સ્ટોર બી કરે પાછા.
ખરાબ થઈ જાય પછી વધારે પકી જાય ને તો પછી એને કીડી લાગી જાય.
ખબર ન આ સ્ટોર કરી એમ. ઉપરવાળા દીદી કે કે સારી રે કઈને કાપા કરીને મૂકી દે તો ખરાબ નહી થાય.
કે સ્ટોર માટે આજ સારી જગ્યા હોય તો કઈ વાંધો થાય. હલો. હલો. હલો.